હાલો શું કરે.
કાંઈ ની કલે જમેજ લલી.
એવું કેમ.
હા તે હુ કરે.
કઈ નઈ આ કુદડી નાચુ કે પેલા કઈ નાટક તો નઈ છે એના.
નહી ખબર પડે. એ બે આવેલી પછંદ પણ કરો તનાધ દુસરાને, સબ સે હી આવેલી એ કુકો કા ચલી,
નોટ આપવા ચાલી, નોટ આપવા ચાલી નોટ પેલા ને.
તોને કેય્યું ને વોટસોલ ના પાચ લ્યો હોય.
હ, તે નહી તો.
એને બી એની નોટ માંગેલી હતી. એમને તે લેવા ગેલી.
એટલે એને કધાડ આપે, લીધો, અને કધાડ આપે લીધો.
એની ખબર એને માંગે મેસે ને એટલે. હ, કટમ દી દાડ હ.
હમ, હા.
હમ.
તમે કીધું કે, કોણને નોટપ ગ્યા દેવું કીધી. નોટ અપાવા ગેલી કે, લેવા ગેલી? લેવા ગેલી. હા, હા, હા, હા, હા, એવું.
તે આપડા ક્લાસમાં.
પણ આપણા ક્લાસ માં કે?
નિમ્લે. તો તેમાં બી મી નાક્ષક્ષી મે એમ લઈજો.
કુછ તો ગડબડ હૈ.
પસન.
એઇપ્રેસ. પા કહે દ ન ઉમ થોડા કોઈને કે જા તો. એ. જ પૈયા, જે સૈયા જે નની બની જાય. હા, ચાલ જ.
ક આવ બો હોલ.
બિંદુ હારો, બિંદુ હારો એમ કે.
હ ર બીજી ક.
હ.
હા. તેવું.
આપણા વા આપણા વાળગ.
વોત્સલ પ્ર વારા.
જોડિયા પટેલ.
ની લાગે.
દોડી આવડે કેવું પૂછે ને? હ.
નાળ ન.
હમ.
તમે જો.
હ.
તને આવડે હો.
મને બહુવ બધા આવ્યા.
જો હવે કઈ આપડે તો બહુ બેદડી હવે.
બોલ જોએ.
અચ્ચે બોલજો એમ કેમ.
બોલીએ. બોલ બોલ ને ખરી. એ. ખજે નહી બોલોની પણ. ઓહન જો ઓહાને ઓન જેમ બહ બડી. બ.
પહેલે થી એ.
હ.
તે પેલા ડોકલાવો. તો નવસારી જાવ ને તો પેલી ગયા આવ લી આ ચુડેલ
ચુડેલ,
પા કે ની, નનીં આવી ને પેલી ચૂડેલ નહી આવી ને
કોણ તું સા,
આઈવી તી,
બસ માં આયવી, ની ખબર તે હોયવી તે હોયવી. તે હો બસ માંથી,
તે હે તેને હ એમ કેમ.
પણ તે તો કોલેજ પર રહી પી બેતો પેલી બે કોલેજ પર આવી હસવાનું મોને
એ તો કિમી ના ક્લાસમાં અમે
હા કોણ હા હા, રૂમા હા ગયા આવે તો હો ગ, ચાલે તો હૂ કીધું ર્લું,
મન ની ખબર,
હા હ,
હમ હમ,
તો નિમા તો નિમા વારી એમાં હ હું કેશ.
તે જ ને.
હ,
સારું મારે પર બીસ મન ચટણી,
મારા પર તો મલ્લા હો ના કર હ ની,
કવી કે મને બ કાર બરે એના કર મે કઈ કર,
હું કેતી હતી.
કે કોલ કરી ની એમ મે કધું મેની કરવાની ગ્રુપ અનેધું અને મળે એમ કે ગ્રુપમાં કંઈ મને જે મળે ને એમ કે, કૃપા મા સેટ હોવે મારા મોસે મા ચટની કરુ.
બીજાને બાજુ માંથી કરવાર જોવે કેમ ના બીજાની હોય તોહો. હર દઈ તે નતી કરવા જોવેને. ચલ્લી વહેલી કર તાર હરે ઈજ્જત થી વાત કરલી સ હવે,
એ મેં હો તો કરલું તારા હાથે.
શું બોલે ની,
ગુબા જોન બોબડે તે.
તું હો કર ની.
કોનફરેન્સ બ લલે હો, આ માટે આઈ ગેલી.
પેહલા ને. આને બલી ના કોની. પેલી ક્રિસ્તી ના ગ કઈ હોય, તેને કરની. એટલે હું આપડે જ કરીને, બેહેલા લાગે.
આપડે કોન્ફરન્સ પર લે ને, ત્રણ જણા થાય ગયા ને, એમાં.
ત્રણ જણ કેટલાક પૈસા આવે, આપડા પાસે. એ જ તો.
હું અમે એક હાથે દસ જણ નું, ક પાંચ જણ નું કરી લખવાનું.
કોન્ફરન્સ કે, પણ તેવું લેવાય નહી કે‌.
તેવુ હોર તો હારું પટેે. મું તાજા બ બારરૂમમાં ગે એટે એવ લાગે તું સર છું.
અ જો તમે જણી ફોન કર ને.
હમ.
એક ત્રણે જણે આપડે વાત કરીએ, કર સાઈડ પર ફોન મુકીદેવનો.
હમ, ચાલે.
ચાલે.
હમ.
હુથિયું.
કેમ રડે?
રિફ્રેશ મારવાનું રહી. હ. સોરી.
કો વીકલાનું મેં કાલેેલું ને તોુ કીધું, તો ઘરવા લઈ જાવ, વોટરફોલ. મેં કીધું ગાડી પર લઈ જાય, તો તમે મેં મે મેં હતા ખુબ. ન લીલી ના પણ પૈસા વધારે મંગાવીને. કળ બર નતો વીકલો
કેટલા રૂપિયા મામાંગે?
પૈસા માંગે નહી, પણ આપડા ઘરે પરત આવે. લો રાહીશ, એમ મે જવા તો તમે રહી જાય. તમને કંટાળ આવે.
કઈ જગ્યા ઓડરપ પાક? વટર પાર્કે કે, વોટરફોલ એમ કે ની.
વોટરફોલ સોરી.
ચમા, હ માં સ્વિમિંગ પુલમાં જહેની.
તને મે વોટરફોલ. કીધું, તને પાચ કેવા.
જા હું.
હું જા ઈકો વાળો બહાર હતો. તો ઇકો લઈને જવાય, હું છો તું તો કઈ ટેક્સી લઈને નઈ જવાય તો, પછી લઈ જવાનું કે, ટેક્સી લઈને.
હું કી જવા પડે, ઉપર ને, ફરવા જણ ર તો નની જવાય એમ. સમજ પડી. ઇન્ટરનેટ કનેક્શન ત પાસો એમ કે.
કોઈ નઈ આપે, કુકલા નઈ લેવાનું આપે, ચાલતા જ્યાં.
હા. હ એ પેલાલાજ ને ભયટલી આ બધજ હવે તો આવું જ કર્યા કર હવે.
ઓય, ઓય. હા, ભણ ન મે ફોન પર વાત કરીતી, તમારા બોલજો આવી ત્યારે.
જોવા દ નહી, પણ ઇન્ટરનેલ તપાસની‌.
હોય. ફન ફેંકીને?
અચ્છા, લાખો દાઢડી બારીની બહાર.
મ
એ એવી તો બ ચ ખા
હમ. તું અર્જુન લાગેલી કે, મંદિયા? હ, લાગેલી કે કે કે.
હું લાગ લલે દ.
ગાડા
તેજ ને. વિચારવા નની અમારે તો પૈસા આવે એમ.
હા, વેકેશન વાળી નઈ, હ.
છમક છલ્લો જે.
હમ, હું બોલે તો હોય જ, જાણે એજ બોલે ને, એજ સાંભળે.
તે જ. હ.
કેટલા વાગ્યા.
વાગ્યા. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? તો હવા બાર વાઈગા સે. સવા બાર વાગ્યા, સવા બાર. બબલી ડેટા સન ઓન જ રાખ જો, હ કયારેક. કાર્ય એપ હો ચાલુ જ રાખજે, ગમે ત્યારે તને ફોન કરુ હુ. તારે ઊચક વાના. એઈ આવઉન કતા, હું તારહ પસી કરવા ન કે ન ઈ. આજ તો કર્યું ની તારા પૈસા જોયે તને.
હ, એવું મને કઈ
એ. હ, હા, ભૈયા મને
ગૂગલ પે તો ચાલે નઈ, પાસે પૈઈ. હા, આઇવા કે નઈ.
ગૂગલ પે થોડું પછી તો શું કહીયએ આપડા. ખાતા મા આવે તો, ખબર પડે કે. હ.
તો તમારે તો બેંકમાં ફોડવા જવા પડે, હે તા
હા, તો. એટલે ફોનમાં મેસેજ ને, એવ આવતો અહે, પણ જેનું ખાતા નંબર તેનેમાં આવતો અહે.
ખાતા નંબર. જીપેમાંની આવે.
તેમાં ખાતા. તા મા આવી જાય તો, જીપે માં તો ખબર જ પડી જ હે ને કે, તુ ગાંડી
પણ મારે થોડું તેમા એસ. બી. આઈ એમાં.
કોણમાં?
મારે.
એ પણ એ લોકોને તો હજુ બેંક નું વસ્તુ તો આપ્યું નહી, તો હું હિસાબે લાખવાના.
તે જ ને.
પણ મને એવું લાગે કે છે ને. અ પાંચ ફોન થઇ જાય, પછી કઈ ડિટેલ બિટેલ માગ હે એવું.
હા.
એવું ની લાગે કે તને.
હા, આરાધા મંતવી.
હમ.